કેમ છો તમે?
હું મજામાં. તમે કેમ છો? હું પણ મજામાં છું. તો આજે આપને કયા ટોપિક પર વાત કરીએ? આજે આપણે રમત ગમત અને તંદુરસ્તી વિશે આ ટો ટોપીક પર વાત કરીએ હું તમને એના વિશે થોડી માહિતી આપું છું.
કરીએ શરૂઆત કરી કરીએ.
રમત ગમત માત્ર મનોરંજન નું સાધન નથી પરંતુ પરવાગી વિકાસ નું ઉત્તમ માધ્ય છે તેમાં આપણે ક્રિકેટ ફૂટબોલ કબડ્ડી ખોખો વોલીબોલ બેડમિન્ટન દોડ અને યોગ જેવી પ્રવૃતિઓ શરીરને સ્ફૂર્તિ આપે છે નિયમિત રમત ગમત થી શરીર ની કાર્યક્ષ્મતા વધે છે અને અને રોગોથી બચી શકાય છે
તો
તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મનોસે છે સારા સ્વાસ્થ્ય વગર જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવી મુશ્કેલ છે સંતલિત આહાર ફરદી ઉઘ નિયમિત કસરત સ્વચ્છતા તંદુરસ્ત
પરંતુ સર્વાંગી વિ વષ્ણે
રમત ગમત આપણા જીવનમાં ખુબ જ મહત્વનું છે ત્યાં આપણને તંદુરસ્તી આપે છે
તર વોલીબોલ બેડમિન્ટન દોડ અને યોગ જેવી પ્રવૃત્તિઓ હ શરીર ને
જે જેમાં આપણા શરીર ની કસરતો થાય છે જેથી આ આપડે તંદુરસ્ત રહી શકીએ છે તમારે એના વિશે શું કેવું છે મને માહિતી ટી આપજો હા હું તમને એના વિશે થોડી માહિતી આપું છું
કેમ છો
હ
રમત ગમત આપને માં જીવનમાં ખૂબ જ જરૂરી છે રમત ગમત આપ મનોરંજન નથી તેમાં આપણે નવી નવી રમત તો મનાય છે તથા આપણે અલગ કસ
હું કરીએ છીએ જે થી જેથી આપનુ શરીર સારું રહે છે તેમાં આપણે કોઈ બીમારી નથી થતી આપડ રમત રમત કરવાથી ફૂર્તિ આપણા શરીરમાં આવે છે આપણા શરીર નું હલન ચલન થાય છે જે આપણેે સારા રહીએ જ તંદુરસ્ત રહેવા માટે ને ખાલી